હલો હા બસ મજામાં તમને મારો અવાજ આવે છે ને હા તો આજે છે ને આપડે બહૂ ખુબ સુંદર ટોપિક પર વાત કરીશું જે છે, આપણે ઓસ્ટ્રેલિયાના લોકોનો ખોરાક શું હોય એના વિષય પર
હા એકદમ સરસ વિષય છે, ઓસ્ટ્રેલિયા તો એક મોટો દેશ છે અને ત્યાં ઘણા પ્રકારના ખોરાક મળે છે એવું મેં સાંભળ્યું છે.
હ ઓસ્ટ્રેલિયામાં કેવું કે જુદા જુદા દેશો માંથી લોકો આવીને વસે છે. છે ને એટલે ત્યાંના ખોરાકમાં પણ આમ ઘણી વિવિધતા જોવા મળે છે.
હા એકદમ સાચી વાત ત્યાં પરંપરાગત અને નવા બંને પ્રકારના ખોરાક મળે છે.
હા અને સવારનો નાસ્તો છે ને ઘણા લોકો માટે બહુ મહત્વનો હોય છે ત્યાં
હમ્મ બિલકુલ સવારે બ્રેડ, બટર જામ છે, દૂધ છે, પછી ફળ છે એ બધા નો ઉપયોગ ઘણો બધો ત્યાં થાય છે.
અને કેટલાક લોકો તો છે ને ટોસ્ટ સાથે એવો કાડો પણ ખાય છે.
હા અને પાછુ ચા અને કોફી પણ સવાર માં ઘણી પીવામાં આવે છે.
ઓ કેટલાક લોકો જ્યુસ પણ પીવે છે ત્યાં તો
હા અને સવારનો ખોરાક શરીરની શરીર ને ઉઊર્જા પણ એટલું આપે છે.
અને બપોરના ભોજનમાં પણ ઘણા પ્રકારની વાનગીઓ હોય છે.
હમ્મ જેમ કે સેન્ડવીચ છે, સલાડ છે, સૂપ છે, પાસ્તા, એ બધું ઘણા લોકો ત્યાં ખાવાનું પસંદ કરતા હોય છે.
હા અને કેટલાક લોતા લોકા ભાત અને શાક પણ ખાય છે.
હા પછી અમુક લોકો મચ્છી અને ચિકન નોનવેજ પણ આમ ખાય છે લોકોનો એક ભાગ હોય છે
હં અને ઓસ્ટ્રેલિયા છે ને દરિયા થી ઘેરાયેલો દેશ છે આમ
હા, એટલે ત્યાં સી ફૂડ પણ વધારે લોકપ્રિય છે ને
અ ઝીંગા, માછલી અને આમ બીજા આમ દરિયાઈ ખોરાક ત્યાં વધુ મળે આમ
હ, કેટલાક લોકો તો આ વાનગીઓને લીંબુ સાથે પણ ખાવાનું પસંદ
સાંજના ભોજનમાં તો છેને કુટુંબ સાથે બેસીને જમવાની પરંપરા પણ ત્યાં બી જોવા મળે છે
ઓ આ તો એક સારી બાબત છે અને પાછું ત્યાં સાંજે શાક રોટલી જેવા પછી બ્રેડ છે પાસ્તા છે અથવા પેલું ભાત સાથે ભોજન પણ લેવામાં આવે છે આમ
હ અ સલાડ પણ ભોજન સાથે જ હોય છે ને
હમ તાજા શાકભાજી છે એનું મહત્વ પણ ઘણું બધું ત્યાં છે
હમ ફળ પણ રોજના ખોરાકનો એક આ મહત્વપૂર્ણ ભાગ છે ત્યાં તો
હા, સફરજન છે કેળા છે સંતરા છે બેરી જેવ ફળ એ બધા ઘણા બધા ત્યાં મળે છે
હ અ અને ઓસ્ટ્રેલિયામાં કેવું કે ડાયરી, ડેરી વસ્તુ પણ આમ ઘણી વપરાય છે
હા, ચીઝ છે દૂધ છે એ પણ દહી છે એ ઘણા લોકો રોજ લે છે, ત્યાં પણ આપડા જેમ
હા, અને બાળકોને પણ પોષખો આમ ખોરાક આપવા પર ધ્યાન અપાય છે ત્યાં વધારે
હમ્મ, ત્યાંની તો સ્કૂલમાં પણ આપડે સ્વસ્થ નાસ્તો આપવામાં આવે છે આમ
હ અ અને ફાસ્ટ ફૂડ પણ ઘણું જોવામાં મળે છે ત્યાં તો
હા, એ પણ ફ્રેન્ચ ફ્રાઈસ છે બર્ગર છે પીઝા એ પણ ઘણા લોક કો ત્યાં ખાય છે
હા, પણ વધુ ફાસ્ટ ફૂટ કરતા સ્વસ્થ ખોરાક આમ સારો ગણાય એવું જોઈએ તો
હમ્મ, ઘણા લોકો હવે તો ઘરનું ભોજન પણ પસંદ કરતા થયા છે
હ, અન બારબેગ્યુ પણ ઓસ્ટ્રેલિયામાં ખુબ જાણીતું છે
હા, મેં સાંભળ્યું છે કે રાજાના દિવસોમાં લોકો બહાર ભેગા થઈને બાર્બેક્યયુ રજાના દિવસોમાં આઉ કરે
તેમાં શાકભાજી પણ શેકવામાં આવે છે
અમ્મ તેમાં પછી ચિકન છે મચ્છી અને બીજા પદાર્થ પણ શેકવામાં આવે છે
હા, અને મીઠાઈમાં પણ ઘણી પસંદગી હોય છે ત્યાં તો
કેક, બિસ્કીટ, આઈસક્રીમ, ચોકલેટ એ પણ બહુ ફેમસ છે એમ
હ અ અને કેવું કે પ-પાવલોવા નામની એક પ્રસિદ્ધ મીઠાઈ પણ ત્યાં મળે છે એક.
હા મેં એના વિશે સાંભળ્યું છે એમાં છે ને ક્રીમ અને ફળ નો ઉપયોગ થતો હોય છે.
હ અ અને ને લેમિંગ્ટન પણ એક જાણીતી મીઠાઈ છે ત્યાંની.
હમ્મ તેમાં અ સ્પોન્ચ કેક અ અને નારિયેળનો ઉપયોગ થાય છે.
હા અને વિવિધ દેશો ના ખોરાક પણ ઓસ્ટ્રેલિયામાં મળે જ છે આમ જોઈએ ન તો.
હા-અ-મ-મ-મારી એક ફ્રેન્ડ ગઈ હતી તો એને મને કીધેલું કે ત્યાં બધું જ મળે છે જેમ કે આપડું ઇન્ડિયન ફૂડ છે ચાાઈનીઝ ફૂડ ઇટાલિયન થાઈ અને જાપાનીઝ નો ખોરાક પણ અ મળે છે એ બહુ લોકપ્રિય છે ત્યાં.
હ અને આ રીતે છે ને લોકોને ઘણી પસંદગી મળે આમ.
હા કોઈ પણ ઉપરના મતલબ ઉમરના લોકો હોય એ પોતાની જરૂરિયાત પ્રમાણે ખો ખોરાક પસંદ કરી શકે છે.
અને સ્વચ્છતા પણ ખૂબ એમ જરૂરી માનવામાં આવે છે ત્યાં તો.
હમ્મ બોજન બન નાવ તા અને પીરસસવા સમયે સફાઈનું ખાસ ધ્યાન રાખવામાં આવતું હોય છે. .
અને પા-પાણી પીવું પણ એવું એટલું જરૂરી છે આમ જોઈએને તો.
હા દિવસભર પૂરતું પાણી પીવાથી શરીન તંદુરસત
હ અને આ રીતે જ અને ઓસ્ટ્રેલિયા ના ખોરાક માં વિવિધતા, સ્વચ્છતા અને પોષણ આમ ત્રણેવ આપણને જોવા મળે જ છે.
હા સં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
ખોરાક પર ધ્યાન આપે છ
હા, અને અહિયાં છે ને આપડે જોવા જઈએ ને તો ઓસ્ટ્રેલિયા ના તો ખોરાબ, આમાં કેટલી પણ વાત કરીએ હજી વધુ વાત કરવા જેવું છે જ
હમ, એ તો છે જ પેલા આપણે રોજિંદ, હા, એ તો છે જ હ આપણે ઓસ્ટ્રેલિયામાં ઋતુ પ્રમાણે પણ ખોરાકમાં થોડો ફેરફાર જોવામાં મળતો હોય
હ, અ અને ગરમી ના દિવસોમાં પણ હલકા અને તાજા ખોરાક વધુ લેવામાં આવે છે ત્યાં તો
હમ, જેમ કે સલાડ છે ફળ છે ઠંડા પીણા છે એ બધા ન ઉપયોગ વધારે થાય
હ, અને ઠંડીના દિવસોમાં તો ગરમ સૂપ અને ગરમ ભોજન વધુ જ લેવામાં આવે છે
હા, ઘઉં છે એની મીઠાઈ બનેલી હોય ને ઘઉંમાંથી એ વસ્તુ પણ ઘણી વપરાય છે
હઅ, અને બ્રેડ, બન અને બિસ્કીિટ ઘણા ઘરોમાં મળે છે
હા, ચોખા માંથી પણ ઘણી વાનગીઓ ત્યાં તો બનાવવામાં આવતી હોય
હઅ અને પાસ્તા પણ રોજિંદા ભોજનનો એક ભાગ બને ગયો છે
ઓસ્ટ્રેલિયામાં બટાકાનો ઉપયોગ પણ ઘણો થાય છે
અચછા હઅ, બાફેલા શેકેલા અથવા એમ મેેશ કરેલા બટાકા પણ આમ જમવામાં આવે જ છે ત્યાં તો
હ, ગાજર, વટાણા, મકાઈ અને બ્રોકલી જેવા શાકભાજી પણ ઘણા ત્યાં બધા વપરાતા રહે છે.
અને આ બધા શાકભાજી છે ને પોષક તત્વથી બહુ ભરપૂર હોય છે.
હ એ તો છે કઠોળ પણ ઘણા લોકો ખાય જ છે ત્યાં આગળ પણ. આપણા જેમ.
અ અ ચણા રાજમા અને બીજા કઠોળમાંથી પણ આમ વાનગીઓ બને જ છે.
હા દૂધ માંથી બનેલી વસ્તુ પણ ત્યાં તો રોજ વપરાતી હોય છે.
ઓ ઓ ચીઝ અને બટર પણ ઘણી વાનગીઓમાં વપરાય છે.
હ તાજા ફળનું મહત્વ પણ ખુબ વધુ છે ત્યાં.
અને કેરી છે, સફરજન, કીવી, સંતરા અને દ્રાક્ષ જેવા ફળ પણ આમ વધારવા વપરાશ માં આવે ત્યાં
હા કેટલાક લોકો તો ફળમાંથી રસ પણ બનાવે છે
હ અને કેટલાક લોકો છે ને ફળને સીધા જ ખાવાનું પસંદ કરે છે
હા ઓસ્ટ્રેલિયામાં તો છે ને બાજરોમાં ઘણી તો તાજી વસ્તુ મળે છે
હ હ અને છે ને શાકભાજી અને જે ફળ છે ને એ રોજ તાજા લાવે વામાં જ આવે ત્યાં તો
હા ઘરમાં ભોજન બનાવવું પણ ઘણા લોકો ત્યાં પસંદ કરતા હોય છે
હ હ અને ત્યાં છે ને કેવું કે જુદા જુદા દેશોના રેસ્ટોરન્ટ પણ ઘણા હોય જ જેટલે ચાલે
હા એ તો છે એટલે જ તો લોકોને ઘણા પ્રકારના સ્વાદનોો અનુભવ પણ મળતો હોય હોય છે
અને ભારતીય ખોરાક પણ આમ ઘણો જાણીતો છે ત્યાં તો
હા સાથે સાથે ચાઇનીઝ ને ઇટાલિયન ખોરાક પણ ઘણો બધો લોકપ્રિય છે
થાય અને જાપાનીઝ ભોજન પણ આમ ઘણા લોકો ખાય છે જ
હા એ તો જ આ રીતે એક જ જગ્યાએ ઘણા દેશોનો સ્વાદ મળે છે
અને કેટલાક લોકો તો છે ને મીઠા કરતા તીખો ખોરાક ઓછો ખાય એમ
હ અને કેટલાક લોકો ઓછું તેલ અને ઓછું મીઠું વાપરતા હોય છે
અ અને સ્વસ્થ જીવન માટે છે ને સંતુલિત ભોજ ભોજન બહુ જરૂરી ગણાય છે
કસરતનું પણ મહત્ત્વ એટલું જ છે
હ હ અને બાળકોને છે ને ફળ અને દૂધ લેવાનું આમ પ્રોત્સાહન આપવામાં આવે મે આમ
બિલકુલ પાણી રોજ પૂરતી માત્રામાં આપણે પીવું જ જોઈએ
હમમ અને શરીરને તંદુરસ્ત રાખવાની આ બહુ સારી આદત છે એક
હા કેટલાક લોકો તો છે ને બગીચામાં પણ શાકભાજી ઉગાડે છે ત્યાં આંગળી
હ હ અ તો છે ને ત્યાં શાકભાજી નો સ્વાદ આમ અલગ જ હોય છે
હા એ તો છે ભોજન નો બગાડ ઓછો થાય એવું પણ ધ્યાન રાખવામાં ત્યાં તો આવે છે કે એ લોકો ભોજન નું બગાડ નથી કરતા
હા જેટલું જોઈએ એટલું જ લેવાનું એવી જ આદત રાખવાની એવું બધું
હમ મને ત્યાં તો કેવું કે બચી ગયેલું જે ભોજન હોય ને એને યોગ્ય રીતે તે સાચવવામાં પણ આવે છે
એજ અને આના પર તો એટલી બધી ચર્ચા થાય ને કે પતે જ નહી કે કોઈ દેશ ખોરાક ની વાત કરીએ ને તો પણ મને તમારા જોડ વાત કરવામાં બહુ જ આનંદ દાયો આપણે ચોક્કસ થી ફરી વાત કરીશું
હા ચોક્કસ ચોક્કસ ચલો બાય
જરા જુલે